લો જય શ્રી કૃષ્ણ. કેમ છો?
જય શ્રી કૃષ્ણ. હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે આપણેે માનવ જીવનમાં ઊંઘના મહત્વ વિશે વાત કરીએ.
હા આ તો ખુબ જ સ સરસ વિષય છે. અ સૌથી પહેલા મને જણાવો કે ઊંઘ શા માટે જરૂરી છે?
ઊંઘ શરીર અને મનને આરામ આપે છે. દિવસભરના થાક પછી શરીરને ફરી કાર્ય કરવા માટે ઊંઘ ખુબ જ જરૂરી છે.
હા શું ઊંઘ માત્ર આરામ માટે જ હોય છે?
ના ઊંઘ દરમિયાન શરીર પોતાની જાતને સુધારે છે. કોષનું પુનઃ નિર્માણ થાય છે. અને મગજ માહિતીનું યોગ્ય આયોજન કરે છે.
હા એટલે સારી ઊંઘથી યાદશક્તિ પણ વધે છે ને?
હા પૂરતી ઊંઘ લેવાથી અભ્યાસમાં ધ્યાન વધુ રહે છે. અને નવી બાબતો સરળતાથી યાદ રહે છે.
હા વિદ્યાર્થીઓ માટે ઊંઘ કેટલી જરૂરી છે?
અહ વિદ્યાર્થીઓએ નિયમિત અને પૂરતી ઊંઘ લેવી જોઈએ. જેથી તેઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકે. આજકાલ ઘણા વિદ્યાર્થીઓ રાત્રે મોડી સુધી મોબાઈલ ચલાવે છે. એ ખરાબ આદત છે. મોડે સુધી સ્ક્રીન જોવાથી ઊંઘમાં વિક્ષેપ પડે છે.
હા, મોબાઈલનો ઊંઘ પર પણ પ્રભાવ પડે છે ને વધુ સમયે મોબાઈલ કે લેપટોપ વાપરવાથી ઊંઘ આવામાં મોડું થાય છે અને ઊંઘની ગુણવત્તા પણ ઘટે છે.
હા અને ઓછી ઊંઘ લેવાથી થાક ચિડિયા પુડું ધ્યાનમાં ઘટાડો ગામમાં ભૂલો અને સ્વસ્થ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
હા અને અહ ઊંઘ રોગ પ્રતિકારક શક્તિ પર પણ અસર કરે છે. સારી ઊંઘ લેવાથી શરીરની અહ રોગ પપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. એટલે વારંવાર બીમાર પડતા લોકોને પણ ઊંઘ પર ધ્યાન આપવું જોઈએ.
બિલકુલ દવા સાથે પૂરતો આરામ પણ જરૂરી છે. અને તમને શું લાગે છે વેહેલા સૂવું અને વેલા ઉઠવું વધુ સારું છે?
હા, નિયમિત સમય પર સુવું અને જાગવું શરીરની દૈનિક લય માટે લાભદાયક છે. સવારની તાજી હવા અને વ્યાયામ પ અહ પણ દિવસને સારો બનાવે છે. સારો દિવસ ઘણી વખત સારી ઊંઘથી જ શરૂ થાય છે.
એકદમ સાચી વાત છે. અને કેટલાક લોકો કહે તેઓ માત્ર ચાર કે પાંચ કલાકની ઊંઘમાં જ કામ ચલાવી લે છે.
હા, કેટલાક લોકો ને એવું લાગતું હોય પરંતુ મોટા ભાગના લોકો માટે પૂરતી અહ ઊંઘ જરૂરી હોય છે. શું બપોરે લાંબા સમય સુધી સુવું યોગ્ય છે?
જરૂર કરતા વધુ લાંપુ બપોરની ઊંઘ રાત્રિના ઊંઘને અસર કરી શકે છે.
હા અને ઊંઘ સારી આવે તે માટે શું કરવું જોઈએ?
આપણને નિયમિત રાખ સમય રાખવો સુતા પહેલા ભારે ભોજન તાડવું અને શાંત વાતાવરણ રાખવું.
હા શું વ્યાયામ કરવાથી પણ અહ ઊંઘ સારી આવે છે?
હા. નિયમિત કસરતથી શરીર સ્વસ્થ રહે છે અને ઊંઘની ગુણવત્તા સુધરે છે.
હા અને તણાવ અહ ઊંઘને અસર કરે છે વધારે તણાવ હોય તો ઊંઘ આવવામાં મુશ્કેલી થઈ શકે છે. એટલે મનને અહ શાંત રાખવું પણ જરૂરી છે. પહ્ સાચું કયું ને?
હા ચોક્કસ. સકારાત્મક વિચાર અને સંતુલિત જીવનશૈલી સારી ઊંમમાં મદદ કરે છે. અને તમને શું લાગે છે નાના બાળકો માટે ઊંઘનું શું મહત્વ છે?
બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે. અને અહ વૃદ્ધ લોકો માટે પણ ઊંઘ મહત્વની છે ને?
અહા. દરેક ઉંમરે ઊંઘ જરૂરી છે. ભલે તેની જરૂરિયાતમાં જ થોડો ફેરફાર હોય.
હા. અહ અને ઊંઘ અને કાર્યક્ષમતા વચ્ચે પણ સંબંધ છે ને? સારી ઊંઘ લેવાથી કામમાં એકાગ્રતા, ઝડપ અને નિર્ણય લેવાની ક્ષમતા વધે છે.
હા. હવે મને પણ સમજાયું કે ઊંઘ સમયનો બગાડ નથી. ઊંઘ સ્વસ્થ શરીર અને જીવનનો એક મહત્વપૂર્ણ આધાર છે. આજથી હું મોડી રાત્રે સુધી મોબાઈલ નહીં ચલાવું. અને સમયસર સુવાનો પ્રયત્ન કરીશ.
હા હું પણ નિયમિત ઊંઘ, વ્યાયામ અને સંતુલિત જીવનશૈલી અપનાવીશ.
હા. અને તમને શું લાગે છે, ઊંઘની અસર આપણા સ્વભાવ પર અસર કરે છે?
હા જરૂર. જો ઊંઘ પૂરતી ન થાય તો વ્યક્તિ ચીડીયાપડું અનુભવી શકે છે. અને નાની-નાની વાતમાં ગુસ્સો પણ આવી શક કે છે. એટલે સારી ઊંઘ મનને પણ શાંત રાખે છે.
બિલકુલ. પૂરતી ઊંઘ લેવાથી મન પ્રસન્ન રહે છે, અને દિવસભર ઉત્સાહ રહે છે.
હા. આ તો તમને સાચું કહ્યું. અને અહ સ શું ઓફિસમાં કામ કરતા લોકો માટે પણ સારી ઊંઘ એટલી જ જરૂરી છે ને?
હા. સારી ઊંઘ લેવાથી કામમાં એકાગ્રતા વધે છે. ભૂલો ઓછી થાય છે, અને કાર્યક્ષમતા સુધરે છે.
હા. ઘણા લોકો કામના કારણે રાત્રે મોડે સુધી જાગતા હોય છે. જો આવું રોજ થાય તો શરીર પર તેની નકારાત્મક અસર પડી શકે છે. શક્ય હોય ત્યાં સુધી નિયમિત ઊંઘનો સમય રાખવો જ જોઈએ.
હા એકદમ સાચી વાત છે તમારી. શું ઊંઘની અછતથી અકસ્માત થવાની શક્યતા પણ વધી શકે?
હા. ખાસ કરીને વાહન ચલાવતી વખતે ઊંઘ આવવાથી ધ્યાન ભટકી શકે છે. તેથી પૂરતો આરામ ખૂબ જ જરૂરી છે. અને આપણેે સુતા પહેલા અહ આપણના આસપાસ શાંત વાતાવરણ રાખ ખવું, મોબાઈલ અને ટી વી નો ઉપયોગ ઓછો કરવો. અને મનને આરામ મળે તેવી પ્રવૃત્તિ કરવી. અહ જોઈએ આપણેે સુતા પહેલા.
હા. આ તો એકદમ સારી ટેવ છે. શું સુતા પહેલા પુસ્તક વાંચું સારું માનવામાં આવે છે?
હા. ઘણા લોકો ને હળવું વાંચન મનને શાંત કરવામાં મદરૂપ મદદરૂપ થાય છે. અને અહ સુવાનો ઓરડો આપડે સ્વચ્છ, શાંત ત, હવાદાર અને આરામદાયક હોવો જોઈએ. જેથી સારી ઊંઘ આવી શકે.
હા. શું દરરોજ એક જ સમયે સૂવું અને ઉઠવું યોગ્ય છે?
હા. નિયમિત સમય રાખવાથી શરીર ને સારી ટેવ પડે છે. અને ઊંઘની ગુણવતા પણ સુધરે છે.
હમ્મ. અને મને લાગે છે કે આજના યુવાનો ઊંઘ કરતા મોબાઈલ ને વધારે મહત્વ આપે છે. પરંતુ લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ મોબાઈલ કરતા ઘણી વધુ મહત્વ મહત્વની છે.
હા, આ તો તમને એકદમ સાચી વાત કહી! અ શું યોગ્ય ખોરાક પણ સારી ઊંઘમાં મદદ કરે છે.
હા, સંતુલિત આહાર અને નિયમિત વ્યાયામ બંને સારી ઊંઘ માટે ઉપયોગી છે. એટલે સ્વસ્થ જીવન માટે ત્રણ બાબતો જરૂરી છે. સારો ખોરાક નિયમિત વ્યાયામ અને પૂરતી ઊંઘ
હા, એ આ તો તમને એકદમ સાચી વાત કહી આ ત્રણેય બાબતો એક બીજા સાથે જોડાયેલા છે અને અ અ મને આજની ચર્ચાથી ઊંઘનું સાચું મહત્વ સમજાયું. હવે આપણેે માત્ર સલાહ નહીં આપ પરંતુ પોતે પણ અ સમયસર સુવાની આદત વિકસાવીશું
એકદમ સાચી વાત છે. અને તમે લાગે છે સારી ઊંઘ સફળ જીવન માટે પણ જરૂરી છે.
હા, ચોક્કસ સારી ઊંઘ લેવાથી શરીર અને મગજ બંને તાજગી અનુભવે છે. જેના કારણે વ્યક્તિ વધુ સારું કામ કરી શકે છે.
હમ, એટલે સફળ લોકો પણ પોતાનું આરામનું ધ્યાન રાખે છે. તેઓ મહેનત સાથે પૂરતો આરામ પણ કરે છે. કારણ કે આરામ વગર સતત સારું પ્રદર્શન કરવું મુશ્કેલ છે.
હા, આ તો તમને સાચું કહ્યું. અને અ પરીક્ષા ના સમયે વિદ્યાર્થી આખી રાત ના જગવું જોઈએ કારણ કે આખીરાત અ જાગવાન. થીથ તેની ઊંઘ પૂરી ન થાય એટલે એટના. એના બદલે નિયમિત અભ્યાસ કરીને પૂરતી ઊંગ લેવું વધુ ફાયદાકારક છે. ઘણી વાર લોકો કહે છે કે ઓછી ઊંગ લેવાથી વધુ કામ કરી શકાય પણ. એવું ન થાય થોડા સમય માટે એવું લાગે પરંતુ લાંબા ગાળે તેની. અસર શરીર અને મન બન્ને પર પળી શકે છે.
એકધમ સાચી વાત છે તમારી પૂરતી ઊંધ ના લેવાથી. કેન્દ્રીત કરવામાં મુશ્કેલી થઈ શકે છે અને. શીખેલી બાબતો યાદ રાખવામાં પણ અસર પળી શકે છે. અને માતા પિતા અને પરિવારની બાળ. પળથી સારી ઊંઘની ટેવ પાળવી જરૂરી છે.
હાં આ તો તમને સાચું કયુ. અને અ દિવસભર મોબાઈલ અને કોમ્પ્યુટર પર કામ કરવાથી. પણ ઊંઘ પર અસર થાય છે લાંબા સમય સુધી સ્ક્રીન જોવાથી આંખો થાકી જાય છે. અને કેટલાક લોકોને ઊંઘ આવવામાં મુશ્કેલી થઈ જા છે. તેથી સુતા પેલા. થોળા સમય સ્ક્રીન થી દૂર રહેવું સઅ વધુ સારું છે. તેના બદલે આપને અ શાંત સંગીત સાંબળવું. કે અ હળવું વાછન કરવું અથવા પરિવાર સાથે. વાતચીત કરીને તેના સાથે સમય પસાર કરુ. તે વધારી સારી ટેવ છે.
એકદમ સાચી વાત કઇ તમે
હાં. ચલો મને તમારી સાથે વાતો કરીને બઉ ગમ્યું આપળે મળીને વાત કરીએ.
હા હા જરૂર જય શ્રી કિષ્ના.
જય શ્રી ક્રિષ્ના.